હલો
હલો, શું કરો છો?
કાંઈ નહી બસ જો બેઠા તા. તમે?
બસ જો બેઠી તી. જમી લીધું?
હા જમી લીધું. તમે જમ્યું?
બરા હા બસ જમીને પરવાડીને બેઠી.
અચ્છા. શું જમ્યું?
આજે તો શું જમ્યું બટાકા રિંગણનું શાક, ખીચડી, ભાખરી.
અચ્છા અચ્છા.
હા બાકી કેવું ચાલે બધું મજામાં?
હોવ બસ મજામાં છે. તમને કેવું?
બસ મજા. તો આપડે એક મસ્ત ટોપિક પર વાત કરીએ?
હા હા બોલો બોલો.
પર્યાવરણમાં જે ફેરફાર થાય છે ને એના વિશે આપણેે વા વાત કરીએ. ક્લાઇમેટ ચેન્જ વિશે.
હા હા કરો ને. તમને ખબર છે ક્લાયમેટ ચેન્જ જે છે હા એટલે હવે આજકાલ કેટલું પર્યાવરણમાં ઋતુઓનું ચેન્જ થઈ ગયું છે કે ઋત તો ક્યારે નક્કી નથી હોતું કે ઉનાળામાં વરસાદ આવે છે કે સાદની સિઝન માં ગરમી થાય છે, ત્યારે વરસાદ નથી પડતો. બધી ઋતુઓ બદલી ગઈ છે, તો એક તમે કહી છો કે એ ક્લાઇમેટ ચેન્જ કહી શકાય.
હા એજ ને અને ગ્લોબલ વોર્મિંગ બી અત્યારે વધી ગયું છે, એટલે પૃથ્વી નું તાપમાન વધ તુ જાય છે, જ્યારે ક્લાઇમેટ ચેન્જ ના કારણે થતા વિવિધ હવામાનમાંથી ફેરફાર થઇ જાય
હા કે કે ક્લાયમેટ ચેન્જ એટલે કે, પૃથ્વીમાં હવામાન લાંબા સમયથી થત થતા ફેરફારો થતા હોય, કે જેમ કે તાપમાન વધી જતું હોય જેમકે કે કેટલી જગ્યાએ તાપમાન વધે છે તો વોલ્કેનો બી ફાટે છે, ને એવું બધું બી ઘણી સમસ્યાઓ આવે છે.
હા એજ તો, અને એના મુ ખ્ય કારણો તો જો કહીએ ને તો આપડે વૃક્ષોનું કપાવવું, લોકો વૃક્ષો બહુ કાપે છે. પછી આ પ્રદુષણ થાય, કારખાનાઓ ના, વાહનો ના, ધુમાડાઓ નીકળે. કોલસો અને પેટ્રોલ જેવા ઈંધનો વધુ ઉપયોગમાં આવે.
હા, એ તો તમારી વાત સાચી છે, કે આ વૃક્ષોને જે કાપે છે, એનાથી ખૂબ નુકસાન ભી આપ જે બીત ઘણો બધો થાય છે, કેમ કે જો જયારે ઇન્ડસ્ટ્રી કે ઉદ્યોગી એરિયા હોય કે જગ્યા હોય છે, એ લોકો પોતેની ઓ ઇન્ડસ્ટ્રીને ઊભી કરવા માટે એ લોકો વૃક્ષો કાપે છે. તો એનાથી આપડા વરસાદ ને બધું ઓછું થઈ જાય છે, કેમકે વૃક્ષ નહી હોય તો વરસાદ નહીં આવે.
હા એજ તો, પછી આ ગ્રી ગ્રીન હાઉસ ઇફેક્ટ ટ વધી ગઈ છે, સૂર્યના ગરમી ના લીધે.
હા, આજકાલ તો કેટલી ગરમી ને તાપ ને પડે છે, તો જમીન તો કેટલું તાપ મૂકે છે, એનાથી ગ્રીન હાઉસ ઇફેક્ટ જે તમે કીધું એ વધી રહ્યું છે. તો આપને એ જાળવવા માટે ઘણા બધા વૃક્ષો વાવી એ, એવી એવી કોઈ પ્રવૃત્તિઓ કરશું, તો આપને સારું રહેશે, ઠંડક મળશ અને જે આ ગ્રીન આઉટ ઇફેક્ટે, એ થોડો હલકો થશે.
હા એજ તો, અને કેવું કે, કાર્બન ડાયોક્સ સાડ બી અત્યારે વધી ગયો છે, ઓક્સિજન કરતા, વાહનો કાર ખાનાના વીજળીના ઉત્પાદનમાં, જંગલોના કપાવવાથી સી ઓ ટુ બી વધી ગયો છે.
હા એ તો તમારી વાત બિલકુલ સાચી છે, કે જંગલો કપાય છે. અને વૃક્ષો કપાય છે, જંગલોમાં તો એના લીધે ઓક્સિજન મેળવવાનું બહુ ઓખું આવે છે, અને કાર્બન ડાયોક્સાઇડ જે છે આ જે કંપનીઓ છે, ઇન્ડસ્ટ્રીઓ છે. એનો ધોખાડો કે મારે આવે છે, વેસ્ટ આવે છે એ લોકોનું એનાથી કાર્બન ડાયોક્સાઇડ ખુબ વધે છે, ને ખુબ આપડ જમીનને પ્રદુષણ કરે છે, પાણીને પ્રદુષણ ફેલાવે છે.
હા એજ તો, ને ક્લાઇમેટ ચેન્જ ના લીધે પછી વધારે ભારે પડતી ગરમી થઈ જાય, અનિયમિત વરસાદ આવે, પૂર છે. દુષ્કાળ પછી વાવાઝોડું બી આઈ શકે છે, જંગલોમાં કોક ટાઈમ આગબી લાગી જાય, જેવી ઘણી બધી સમસ્યાઓ ઉભી થઈ જાય છે.
હા ને કેવું કે હમણાં જંગલો લોકો કાપી રહ્યા છે તો આપને એક તો આપને વરસાદ બી નહીં આવે જંગલો કપાઈ રહ્યા છે ને અને બીજું એ છે કે જંગલો કપાય છે તો જે પ્રાણી હોય છે કે સિંહ છે કે વાઘને એવા કોઈ પ્રાણી હોય તો એ લોકો રેતા હોય જંગલમાં ને જો લોકો જંગલ જ કાપી દેતા હોય છે તો એ લોક કો શહેરમાં ભી આવી જાય છે ને એ આપણા માટે ખુબ નુકસાન ભી બની શકે છે.
હા એજ ને અને પાછી જે હિમ નદીઓ હતી બરફની નદી એ બધી બી અત્યાર તો પીગડવા માણી છે અને દરિયાનું સ્તર બી વધી ગયું છે બધું
હા એ તો તમારી વાત સાચી છે કે આ બધું આપને જાળ જાળવવું જોઈએ પર્યાવરણ છે કે બીજું બધું છે કે આપને ધ્યાન રાખવું જોઈએ. એની આપણે વૃક્ષો ઓછામાં ઓછા વાવવા જોઈએ કેમકે જયારે સમજી લો કે કોઈના હવે તો ઘરમાં આપે દસ માણસો હોય ફેમિલીમાં એક પરિવારમાં તો એના જન્મ દિવસ આવતા હોય કે કોઈ એનિવર્સરી આવતી હોય તો આપને એક નિયમ લેવો જોઈએ કે એક જન્મ દિવસમાં આપડે વૃક્ષો આવશું હર જન્મ દિવસમાં આપે વૃક્ષો આવી તો આપડા શહેરમાં કે આપડા એરિયામાં કે કેટલા બધા વૃક્ષો ઉગી ઉત્પન્ન થાય છે તો તેથી આપણું હવામાન બી સારું શુદ્ધ મળે છે આપને હવા અને ઓક્સિજન બી શુદ્ધ મળે છે.
હા એ જ તો અને કેઉં કેું દ આપડે પહેલી હિમનાદીઓ પીગડી જાય તો એનું પાણી બધું બહાર આવે તો દરિયાકાઠે રે એ લોકોના વી સ્થારમાં પૂર આવી જાય છે એ પૂર આવે એટલે પછી ત્યાં રહેતા લોકોને સ્થળાંતર કરવું પડે.
હા ઈ તો છે કે જયારે પૂર ને એઉ બધું આવે છે તો ત્યારે એ જે ઝૂપડપટ્ટી માં કે રેતા હોય એ લોકોને કેટલું બધું નુકસાન દ બ થાય છે કે લોકો ના ઘરને એવું બધું તણાય જાય છે.
હા એજ તો અને પાછી ખેતો ખેડૂતો ખેતી કર તા હોય તો અનિયમિત વરસાદ ને વધારાની ગરમી ના કારણે બી તેમનો પાક નું નુક સાન થઈ જાય છે તેમનો ખર્ચો પણ વધી જાય છે.
હા ઈ તો છે કે ખેડૂતો ખેતી કરતા હોય તો પાકમાં ખુબ નુકસાન થાય છે ક્યારેક તો કેવું કે વરસાદ ના આવતો હોય ક્યારેક જયારે વરસાદ જોતો હોય પાકને તો ત્યારે વરસાદ ના આવે તો તેનાથી પાકને નુકસાન થાય છે અને જયારે વરસાદ ના જોતો હોય પાક રેડી થ પૂરું થવા ઉપર હોય ને ત્યારે વરસાદ આવી જાય છે અને ખુબ પાણી ખેતરમાં ભરાઈ જાય છે. તો બી નુકસાન થાય છે હવે ખેડૂતોની બહુ આ મોટી સમસ્યા છે. એનો સમસ્યા ન નાદ હે કોઈ ઈલાજ તો આવતો નથી કે કોઈ જવાબ નથી મળતો અને સરકાર બી એ લોકો ની ભરપાઈ નથી કરી શકતા પછી ખેડૂતોને ખુબ નુકસાન થાય છે.
હા ઈજ તો અને પાછું જ ખેડ ખેતીમાં તો ખરું પણ પ્રાણીઓને બી ઘણું નુકસાન થાય છે. કેટલીક પ્રજાતિઓ તો લુપ્ત પણ થઈ ગઈ છે આ આના કારણે જ.
હા એ તો છે. કે ઘણા બધા ખેડૂતો કેટલા ગરીબ પડી જાય છે કે હવે આ પાક કોઈ થતો જ ના હોય તો આપણે રૂપિયા તો આવે નહી. અને જે પાકમાં આપે દવાઓ કે બીજું કઈ છે ખાતર કે એવું બધું લે લેતા હોય પાક માટે તો એના બી રૂપિયાની ભરપાઈ નથી કરી શકતા. એ લોકો ખુબ આમ ટેન્શનમાં આવી જાય છે. અને પછી તો ક્યારેક કોક ખેડૂતો એવા હોય કે જે પાક ની ભરપાઈ ના કરી શક તા ઘરમાં રૂપિયા ના આવી શકતા તો એને ખુબ ડિપ્રેશનમાં હાલિયા જાય છે. તો એ લોકો આપઘાત કરવાનું બી વિચારે છે.
હા એ જ પછી વધી જાય ગરમી તો લોકોને શ્વાસ ની તકલીફ થઈ જાય છે. બીજી અન્ય બીમારીઓ પણ ઉભી થઈ જાય છે.
હા. ગરમી ના લીધે શું કે આપણા શરીર માં પાણીની કમી થઈ જાય છે. ગરમી ખુબ વધે છે. તેથી આપને ચક્કર આવી જાય છે. કે તાપમાં આપે ઊભા નહી રહી શકતા ઘણી વાર તો આપણે બીમારી બી પડી જઈએ છીએ છે અને જે છે કે વૃક્ષો કપાય છે. એને લીધે ઓક્સિજન નથી મળતું અને કાર્બન ડાયોક્સાઇડ આપડા શહેરમાં વધી રહ્યું છે. તો એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
હઅને પછી કે બધા લોકો તો આપડે પ્લાસ્ટ -ટીકની કોથળીઓ જ વાપરતા હોય છે. અ જેનું ઉત્પાદન અને નિકાલ બંને પ્રદૂષણ કરે. અને તે તેનાથી બી વધારે ક્લાયમેટ ચેન્જ થઈ જાય.
હા એ તો તમારી વાત સાચી છે કે પ્લાસ્ટિક વાપરવાનું તો બંધ જ કરી દેવું જોઈએ કેમ કે પ્લાસ્ટિકથી કેટલું બધું આમ પ્રદુષણ બી થાય છે અને સાથે સાથે જોવા જઈએ. તો આપે પ્લાસ્ટિક નું જે હોય એનામાં આપે કોઈ ફૂડ આપે જે જમ્યું હોય કેનું જે બચેલું ખાવાનું હોય કે રોટલી કે હોય તો એ આપડે પ્લાસ્ટીકમાં નાખીને ફેંકીએ છીએ તો ત્યારે કોઈ આ ગાય હોય કે કૂતરા હોય કે એ લોકો ખાય છે તો એના પેટમાં પ્લાસ્ટિક બી જાય છે તો એ લોકો માટે ખુબ નુકસાનકારક બની જાય છે. જીવ લેનાર થઈ જાય છે એ પ્લાસ્ટિક અને પ્રદુષણ બી એટલું જ ફેલાવે છે.
હા એજ તો પછી અ પછી આપડે સૂર્ય-ઊર્જાનો, પવન- ઉર્જાનો, જનો એનથી પછી આપણે વિદ્યુત પણ પ્રવાહ કરી શકીએ છીએ એનો બી એક સારો ફાયદો થઈ શકે.
હા ઇ તો છે કે આપે વિદ્યુત નહી પ્રવાહ કરી શકીએ. બાકી તો કેવું કે તમે તમારા મતે વૃક્ષોનું કેટલું કેટલું આમ ઇમ્પોર્ટન્સ છે?
જો વૃક્ષ તો આપણા જીવનમાં બહ જ જરૂરી છે એનું આપણે વાવવું જોઈએ. જો એ આપણને ઓક્સિજન આપે છે એનથી તો આપણે જીવી શકીએ છે અને એ નાઈટ અ કાર્બન-ડાયોક્સાઈડ ખેંચી લે છે પછી એના થી જ વરસાદ આવે છે. આપણેે કઈક જતા હોઈએ આપણને રસ્તામાં ઝાડ દેખાય તો આપડે એના છાંયામાં બેસી બી શકીએ થોડી વાર માટે આપણેે આરામ કરી શકીએ ત્યાં બેસીને
હા એ તો છે અને કેટલાક બધા વૃક્ષો છે. જે આપને ફળ આપે છે કે શાકભાજી આપે છે. અને આપે વૃક્ષોથી કાગળ જે આપણે પુસ્તકમાં લખી છી પુસ્તક બને છે એના આગળ ને એ બધું પણ વૃક્ષોમાંથી જ આવે છે તો આપને વૃક્ષોને જાળવા ખુબ જરૂરી છે.
હા એ જ તો એટલે વૃક્ષોએ બચાવવા જોઈએ પર્યાવરણ ને બી અમદાવાદ હોઈએ આ સરકારે ગાડી યોજના વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે પાંચ જૂને ઉજવે
હા એ તો છે કે હર વર્ષે પાંચ જૂને વ વૃક્ષ દિવસો ઉજવે છે. એ ખુબ સારું છે અને સરકારને નવી નવી હજી બી સ્કીમ્સો લાવવી જોઈએ કે વૃક્ષ બચાઓ પાણી લાવો કે બધા ઘણા બધા છે મુર્દાઓ કે સરકાર એના ઉપર વાત કરે છે અને હવે તો ઘણા બધા સ્કૂલ કોલેજેસમાં એવા સેમિનાર બી ગોઠવવામાં આવે છે કે જેનાથી બધા અ જાણીતા થાય કે નઈ આ વૃક્ષો બચાવવા જોઈએ ને એવું બધું
હા એ જ તો સારું તો ચલો મજા આવી આજે વાત કરીને
હા તમારી જોડે બી આ ટોપિક ઉપર વિષય ઉપર વાત કરીને ખુબ મજા આવીને ખુબ જાણકારી મલી. કે વૃક્ષો વાવવા જોઈએ આપને વૃક્ષોનું બચાવ કરવું જોઈએ. કેમ કે એ આપણા જીવનનો એક હિસ્સો છે.
હા એજ તો સારું સારું. ચાલો તો મળીએ ફરી હા.